જય શ્રીક
જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં તમે કેમ છો.
એકદમ મજામા
હ આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છે.
આજે આપડે વાત કરીએ ફેસ્ટિવલ હાલમાં હાલમાં તમે હમણાં લાસ્ટ કયો ફેસ્ટિવલ એન્જોય કર્યો
હાલમાં એક ચૈત્ર નવરાત્ર્રી
બરાબર બરાબર છે. જેમાં તમે હમ
અને આ અક્ષય તૃતીયા
બરાબર છે ચૈત્ર નવરાત્રીમાં તમે કયા નિયમો નિયમો પાળો છો. જેમ કે આપણા ધર્મમાં અમુક તહેવારોમાં નિયમો પાળવામાં આવવામાં છે.
હા નવરાત્રી માટે તો લાઈક અ ચૈત્ર નવરાત્રી હોય શારદીય નવરાત્રી હોય, બધી નવરાત. ત્રીઓ કોમન જ છે. તો તેમાં અ લાઈક નિયમ સેમ જ હોય છે. અ લાઈક અખંડ દીવો કરવો માતાજીને અને ચોખાઈ ચોખાઈ રાખવી.
હમ, અમાર અહિયાં અમાર અહીંયા જનરલી એવું કેહવામાં આવે છે ચૈત્ર નવરાત્રીમાં લીમડો લીમડાનું સેવન બહુ ફાયદાકારક હોય છે, જે માતાજીને પ્રિય છે. માતાજીને સવાર સાંજ પૂજાપો, દીવાબતી અને દીવો એની આરાધના એ બધું કરવામાં આવે છે. જે આખા વર્ષ દરમિયાન માણસને લીમડો નથી પચતો એ ફક્ત ચૈત્ર મહિનામાં જ પચે છે.
બહુ સારી જાણકારી દીથી તમે
આ આ એક ફેક્ટ છે, જે માણસ પોતા પર ભી ટ્રાય કરે એનીટાઈમ તોઈ કરી શકે અત્યારે તમે લીમડો પીશો તો તમને શરીરમાં બળતરા થશે.
જે ચૈત્ર ચૈત્ર મહિનામાં જ ખાલી પચે
એકદમ બરોબર
હ અમાર અહિયાં તો ચૈત્ર નવરાત્રીમાં માતેજીના આઠમ હોય ત્યારે રાતે ગરબાનો પ્રગ્રામ બી કરવામાં આવે છે. સાથે એની આરતી કરે સાંજે ભોજન રાખે
ઓકે
હમ્મ
અમારા ત્યાં ફક્ત શારદીય નવરાત્રીમાં ગરબાનો પ્રોગ્રામ હોય છે. અ ચૈત્ર નવરાત્રીમાં ફક્ત આરાધના હોય છે. પૂજા દીવાબાતી અને અ બધાયે ઘર કામ લાઈક રંગોળી કરવાની અને અ ચોખાઈ રાખવાની એટલું જ હોય છે અને અ દેવીના બધા જેટલા મંદિર થાય માતાજીના મંદિરે જવાનું નવ દિવસ તો તેટલું અમે કરીએ છીએ ચૈત્રની અંદર પણ અ એક શા ઈન્ડિયા નવરાત્રીમાં ઓલ ઓવર ઈન્ડિયા આઈ થિંક અ પુરા ઈન્ડિયામાં બધે જ ગરબા થાય છે.
હમ ગરબાનું આયો ગરબા રમે છે, ગરબા રમીને માતાજીને આરાધના આરાધના કરે છે. માતાજીને રિજવે સે
તો ગરબાનું આયોજન જે સે એ પુરા ઈ ઇન્ડિયામાં ફક્ત શારદીયો નવરાત્રીમાં થાય છે ચૈત્ર નવરાત્રીમાં જે મહારાષ્ટ્રમાં તમે જોશો તો એટલું નથી અહ ઈ જે તહેવાર છે નવરાત્રીનો તેમાં એટલો બધો ગરબાનો ઇ મ્પોર્ટન્સ નથી મહારાષ્ટ્રમાં કઈક બીજું હોય છે લાઈક અહ ગુડી પાડવા હોય છે તો તે નવરાત્રીના આસપાસ આસપાસ જ આવે છે નવરાત્રીના તો તે વધારે ઉજવવામાં આવે છે.
એ ગુડી પડવા એ મહારાષ્ટ્ર નો ખાસ તહેવાર છે જેમ નવરાત્રી ગુજરાત નો એમાં ઓલો ઓલ ઓવર જોવા જઈએ તો આખા ભારત નો જ તહેવાર છે. પણ ગુજરાતી ઓને ગરબા જેટલા પ્રિય છે એ લગભગ બીજા કોઈને નથી. એટલા માટે નવરાત્રી ગુજરાતી નો તહેવાર કેહેવામાં આવે છે.
હા, એકદમ બરો
તે એની પેલા રક્ષાબંધન આવી જાય સાતમ આઠમ આવી જાય.
હા.
તમારે ત્યાં સાતમ આઠમ ની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે?
અહ સાતમ માટે પેલા રાંધનછટ ના દિવસે અમે અહ લાઈક અહ તળેલી વાનગીઓને બધું બનાવીને રાખવામાં આવે.
હમ્મ. હ
તહેવાર રાંધણછટ થી ચાલુ થાય તો તે દિવસે બધું રાંધીને પછી ચૂલો ઠારી નાખ આપવામાં આવે છટ ના દિવસે. અને સાતમ ના દિવસે બધા એ ઠંડુ જ ખાય અહ લાઈક થેપલા બના બનાવેલા હોય અમે બનાવીને રાખીએ છેએ રાંધન છટે. તો સાતમે એજ થેપલા અને ઠંડુ ઠંડુ જ ખાવાનું હોય કારણ કે નામ શીતળા સાતમ તો શીતળા માતા જેને માટે અમે હા બોગ બોગ દરવાટું અમે દહી છાશ થેપલા બધું વાસ તે જો હોય તો તે કાયાને તેજ ભોગ કરીએ છે.
બરાબર છે.
તે અમે સાતમ ઉજાવીએ છે.
અમારે અહિયાં પણ આજ પ્રોસીજર કરવામાં આવે છે. સાતમ રાંધણછટ ની સાતમ ની પછી આઠમ ના દિવસે અમારો આખો સમાજ એક સાથે ભેગું થઈએ બપોરે જે બપોર થી લઈને સાંજ સુધી છોકરાઓને રમત રમા કરાવે. બનો રાખવામાં આવે અને રાત્રે સાતે ડીનર કરી ને પછી રાત્રે બાર વાગે કાના નો જમ દીશરીએ એને ભજન આરતી કીર્તન કરીએ. મટકી ફોડીએ અને એ દે આઠમને અમે ઉજવણી કરીએ. તમે આ જ આજ રીતે કરો છો?
હા, અમે આ જ રીતે કરીએ અને અમે સાતમના દિવસે નઈક અહિયાં ઈસ્કોન ટેમ્પલ છે તો ઈસ્કોન મંદિરે રાત્રે બાર વાગે ઉજવળું થાય અહ કૃષ્ણ જન્માષ્ટમી નું અને બહુ જ સારો એક પ્રોગ્રામ હોય છે. તે સ રાત્રે ચાલુ થાય તો આઠમ ના દિવસે પૂર્ણ થાય અને અહ દહી હાંડી માટે પણ ખૂબ સારું એ ઉજવણી કરવામાં આવે છે ખુબ સારું આયોજન કરવામાં આવે છે.
હમ્મ મહારાષ્ટ્રમાં તો મેં સાંભળેલું છે કે દહી હાંડી માટે મોટા મોટા કાર્ય ક્રમો યોજવામાં આવે છે આ સાચું છે.
હા એકદમ સાચું છે અને બઉ જ સારું એકમ જલોષ ખુબ જ ઉત્સાહથી એ કરવામાં આવે છે સાજરો કરવામાં આવે છે.
હા.
હગાઈ દહીહાડી એક એવો એક તહેવાર છે કે જેમાં તમે અગર દિવાળી નવરાત્રી એ બધાં તહેવારને સાઈડમાં મૂકો. તો ખાલી એક જન્માષ્ટમીમાં એટલી રસ હશે એટલી રસ હશે. કારણ કે બધા દહીહાંડીનો પ્રોગ્રામ જોવા જાય. અને એ એક આમ બહુ જ ઉત્સાહ આવે એક ઉમંગ હોય છે એક નવી કે અ બધાય કેવી રીતે લાઈક અ અ ચઢશે અને દહીની માટલી કેવી રીતે ફોડશે?
બરાબર છે.
તે એક મજા હોય છે બાળકો માટે તો બોવ જ બાળ કો માટે તો બવ જ પ્રિય તહેવાર છે બાળકોનો. અને
અલગ હોય છે એ પ્રાઈઝ મની મૂકવામાં આવી.
હા તો તે બધું જ એક બો જ સારો પ્રોગ્રામ હોય.
બીજો જે બઉ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
અનેક તહેવારો છે એમ તો અ પણ આશ ષાઢી એકાદશી એક એવો તહેવાર છે જે મહારાષ્ટ્રમાં ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે.
હમ્મ.
હ બધાં તુલસીના ક્યા હા બોલો.
હમણાં ગણેશ ચતુર્થી આવશે જે મહારાષ્ટ્રમાં બઉ જ ધામધૂમથી ઉજવવામાં આવશે.
હા એકદમ બરોબર અ તો તમે આષાઢી એકાદશી જોઓ તો એ બોવ જ ચ વધારે સારી ઉજવવામાં આવે છે લાઈક તુલસીજી ના ક્યારા માથે લઈને લોકો અ પંંઢરપુર માટે નીકળે છે પંઢર પુર બો છે એટલે અષાઢી એકાદશીનું મહત્વ ત્યાં ખૂબ જ છે અને એ ક્ષેત્રનું બો જ ઈમ્પોર્ટન્સ છે. તો એ દિવસે પંંઢરપુરમાં
હા હા બોલો બોલો.
હા તો એ દિવસે પંંઢરપુરમાં કલશના દર્શન કરવા બવ જ અ મહત્વનું ગણાય છે.
આમ તો આપણા ભારતમાં દરેક તહેવારની વિશિષ્ટતાઓ અને મહત્વ ઘણા હોય છે પણ મોટાભાગનાં લોકોને એનું મહત્વ ખબર નથી હોતું એના કારણે તહેવારોની ઉજવણી નથી કરી શકતાં જેમ કે તમે નવરાત્રીને હાલમાં આ સમયમાં જોશો તો લોકો માતાજીની આરાધના કરતાં છે ગરબા રમવામાં, નાચવામાં બીજી ત્રીજી પ્રવૃતિ કરવામાં વધારે રસ ધરાવે છે.
બરોબર.
જન્માષ્ટમી થઈ ગઈ તો જન્માષ્ટમીમા કાનાની બર્થ ડે ની સેલિબ્રેશન એની ઉજવણી એના ભજન કીર્તન એના સિવાય અન્ય પ્રવૃત્તિઓ આજે ઘણી વધી ગઈ છે.
હા તે આધુનિકતાના કારણે આય થિંક
હા આ સમય નો આધુનિક એવા એટલું આગળ વધી ગયું છે કે લોકો ધર્મ ને પણ એટલું પ્રાધાન્ય નથી આપતા, મહત્વ નથી આપતા.
બરોબર.
ગણપતિ તહેવાર આવશે, ગણપતિ બાપા નો ગણેશ વિસર્જન કે ગણેશ ચતુર્થી. જ્યારે જોયે ત્યારે નાની મૂતિ હોય કે મોટી મૂતિ હોય ભક્તિ અને શ્રદ્ધા નો મુખ્ય આ વિષય પણ લોકો એને નય જોશે લોકો કોમ્પિટિશનની આગળ આવશે. દેખા દેખી કરશે આજે આ બધી પ્રવૃતિ ના કારણે- - ધર્મ નું મહત્વ ઓછું થઇ ગયું છે ફેસ્ટિવલો નુ મહત્વ ઓછું થઇ ગયું છે.
હા પણ અ મહત્વ એટલું પણ ઓછું નથ થયું એટલે કઈક ટ્રેડિશનલ વસ્તુઓ છે જે- - તો પણ કન્સિસ્ટન્સલી ચાલી જ રહી છે લાઈક- - અ દરેક ઉજવણીમાં, દરેક ફેસ્ટિવલ માટે- - ક કોમ્પિટિશન રાખેલી હોય તો તે બાળકો માટે ખૂબ- - સારો એક છે મેન્ટલ ડેવલપમેન્ટ માટે ખુબ સારી ઓપોર્ચ્યુનિટી છે.
હા છોકરાઓ, બાળકો એમાંથી શીખે લર્ન કરે કે નવું કરે. અંદર થી ધગસ જાગે અંદર થી કઈક નવું કરવાની ઈચ્છા શક્તિ જાગે એના માટે- -
અમ બરોબર તો વરસોભર- - પણ આ બધા જ તહેવારો એક- - એટલે કઈક નવું જ લાવે છે આધુનિકતા સાથે અને- - અ ઉજવવા એક બો જ કમ્પલસરી એ બો જ સારા છે કારણ કે- - અને તે ફક્ત ઈન્ડિયામાં છે ઇન્ડિયાના બહાર આટલા તહેવારો નથી. તો તે માટે ઈન્ડિયા ના બહારથી લોકો જોવા આવે છે અને- - અનુભવ કરવા આવે છે.
ઈન્ડિયા ના બહાર થી લોકો જોવા તો ખાલી નય પરંતુ- - લોકો ઈન્ડિયામાં હિન્દુ ધર્મ અપનાવીને ઇન્ડિયા ઈન્ડિયા માં જ રહેતા થઇ ગયા છે. ખાસ કરીને રશિયા રશિયા દેશ- - માં ઘણી પબ્લિક એવી છે જે ઇન્ડિયામાં- - જેવા ઋષિકેશ માં, યુપી બિહારમાં- - હરિદ્વારમાં ત્યાં ત્યાં પોતે જ સંત બનીને- - ત્યાં વસવાટ કરી લીધો છે.
બરા- -
હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં એટલું માને છે એ લોકો આ- - કે એ લોકો પોતે આ ધર્મ જ અપનાવીને અહંયા- - ઇન્ડિયા માં જ વસવાટ કરી લીધો છે.
હા એકદમ બરો
અને તે લોકો ઇન્ડિયન્સથી વધારે ઈસ્કોન ને કૃષ્ણ ની- - આરાધના કરે છે તે પણ એક ફેક્ટ છે.
ઈસ્કોન ની આરાધના એ લોકો વધારે કરે એનું મુખ્ય કારણ છે કે ઈસ્કોન- - ફાઉન્ડેશન મુખ્ય યુએસ માંથી છે અમેરિકામાં- -
ઓકે.
એના કારણે- - એટલા માટે ફોરેનર્સ ઇસ્કોનને બો મહત્વ આપે છે. ભારતમાં પણ એટલું જ મહત્વ છે અ એ